રીથી મેં વિચાર્યું હું ખરેખર ઘણો સમય મોબાાઈલ પર બગાડું છું.
એ સમજવું જ મોટું પગલું છે. તને કયા કામમાં સૌથી વધુ સમય જાય છે.
મોટા ભાગે રીલ્સ અને ગેમ્સમાં એકવાર શરૂ કરી તો સમયનું ધ્યાન જ રહેતું નથી.
એ તો ઘણા લોકો સાથે થાય છે આ એપ્સ ખાસ એ રીતે બનાવવામાં આવે છે કે આપણે લાંબા સમય સુધી જોડાયેલા રહી જોઈએ.
હા એક વિડીિયો પૂરો થાય તો બીજો આપોઆપ આવી જાય છે પછી બંધ કરવાની ઈચ્છા જ નથી થતી.
એટલે જ આપણે પોતે કંટ્રોલ રાખવું પડે નહીં. તો સમય બગડે છે અને કામ પણ અધુરા રહે છે.
સાચું છે મારા અભ્યાસ પર પણ અસર પડી રહી છે.
તું એક ટાાઈમ ટેબલ બનાવી શકે છે જેમ કે પહેલા અભ્યાસ પછી થોડા સમય મોબાઈલ માટે.
હા હું દરરોજ ફિક્સ સમય રાખીશ જેમ કે સાંજે એક કલાક.
બહુ સરસ અને મોબાઈલમાં સ્ક્રીન ટાઈમિંગ અથવા ડિજિટલ વેલ્બિંગ જેવા ફીચર પણ હોય છે જે ઉપયોગ માપે છે.
અરે એ વિશે મેં સાંભળ્યું છે પણ ક્યારે વાપર્યું નથી.
તું એને સેટ કરી શકે છે. જેથી તને ખબર પડે કે તું કેટલો સમય ક્યાં વાપરે છે.
હા એથી મને મારી ભૂલ સમજાશે અને સુધારો પણ થશે.
બિલકુલ અને નોટિફિકેશન પણ બંધ રાખી શકાય. જેથી વારંવાર ધ્યાન ભંગ ના થાય.
હા નોટિફિકેશન આવે એટલે તરત ફોન ઉઠાવી લઉં છું.
એ સૌથી મોટી આદત છે જો આપણે એને કંટ્રોલ કરી લઈએ તો ઘણા સમય બચી શકે છે.
હા સાચું કહે છે. હવે હું થોડું થોડું બદલાવ લાવીશ.
ધીમે ધીમે બદલાવ લાવવો વધારે અસ અસરકાર હોય છે.
અને જો હું ફરીથી વધારે વાપરવા લાગી જાઉં તો?
તો તું તારા લક્ષ્યને યાદ કરજે. સારા અભ્યાસો, સારું સ્વા શ્વાસ્થ
હા એ મને પ્રેરણા આપશે.
અને જો તને મુશ્કેલી પડે તો તું હું તારી મદદ માટે છું જ.
થાન્ક યુ. હવે હું મોબાઈલનો ઉપયોગ સમજદારીથી કરીશ.
બસ એજ સાચી વાત છે.
મોબાઈલ રીલ્સ રીલ્સ એક પછી એક આવે છે એ ઇન્ટરેસ્ટિંગ બી હોય ને આપણા આપણા આટું ડિસએડવાન્ટેજ બી લાવે છે.
હા એ વાત તો એકદમ તારી સાચી જ છે. અગર આપણેે જો એમાં ઇન્ટરેસ્ટ લાવીએ તો આપણે ફોનને મુક તા જ નથી. પણ આપણે આપણું મન ન મક્કમ બનાઈ દઈએ કે ના મારે આટલા કલાક જ ફોન જોવાનો છે એનથી વધારે નઈ તો બસ તો આપડે આપણા મનની જ કરવાની.
ને ઈ સાચું છે કે આપણે જેમ પોઝિટિવ જોય છે ને તો આપે પોઝિટિવ રહી છે. નેગેટિવ રીલ્સ જોય છે તો આપણે નેગેટિવ થઈ જાય છે.
એ જ તો. શું કરીએ પણ.
ને આપે આપે તે તે વાત કરી છે કે ટાઈમટેબલ બનાવું છે એ સારી વાત છે.
હા એ તો છે.
હું મોબાઇલ જોવામાં એટલી બીઝી થઈ જાઉં છું કે મને સ્ટડી કરવાનું ટાઈમ પણ નથી મળતું.
ઓ એટલું બધું ફોન જોઉં છું તું?
અરે રીલ્સમાં બી ટાઈમ હાલ્યો જાય છે, નેટ વપરાઈ જાય છે ખબર જ નથી પડતી.
અચ્છા ઓ અચ્છા એવું છે.
હમ્મ. ને રીલ્સ જોવામાં તો મજા જ મજા આવે છે તને તો ખબર છે.
ના મજા તો બધાને આવે પણ એ આપણા માટે હાર્મફુલ પણ છે.
હુ તો તે સારી વાત સારી વાત કહી છે. પણ શું કરી આદત થઈ ગઈ છે.
હા એ પણ એકદમ સાચી વાત છે. મારો ભાઈ પણ બવજ ફોન જોવે છે હું એને દરરોજ ના પાડું.
સાચી વાત છે. આઈઝમાં બી પ્રોબ્લેમ થાય છે.
હા એજ ને આઈસ પર ઈફેક્ટ પડે પછી એના લીધે ચશ્મા આવે.
ને આપે આપે એટલા કોન્ટન્ટ્રેટ થઈને બધું જોય છે કે આપે આઈઝ બ્લિંક ભી ન થી કરતા કેટલી પ્રોબ્લેમ થાય છે.
હા આજકાલ તો એ આપણે જોઈએ જ છે કે અ કેટલાય છોકરાઓ આમ આંખીઓ બ્લિંક કર્યા વગર જુવે તો એમની આંખીયોની જે કીકી હોય એમાં પણ બહુ જ ઇફેક્ટ પડે છે. પછી એ એક જ સાઈડ રહી જાય છે. એ અત્યારે બવ જ જોવા મળે છે.
અરે નાના નાના બાળકોના કેટલા ચશ્મા આવી ગયા છે.
સાચી વાત છે.
ઈ કેટલા મોબાઈલમાં ગુસ સી ગયા છે.
હા એજ તો તને ખબર તો છે મારો ભાઈ હજી કેટલો નાનો છે, પણ એના અત્યારથી ચશ્મા આઈ ગયા છે, તું તું વિચાર કર મેં એટલે જ એને કહ છું કે તું ફોન ઓછો, જો બટ એ માનતો જ નથી હું શું કરું?
આ એને ડિનર ટાઈમ લંચ ટાઈમ બ્રેકફાસ્ટ ટાઈમ તેનો ટાઈમ એને એને મોબાઈલ જ જુએ છે. મોબાઈલ વગેરે જમતો જ નથી.
એજ તો, જારે હવે આજકાલ તો લોકો, અ ટીવી મોબાઈલ ખાવા બેસે તો ટીવી કઈ વોશરૂમમાં પણ ફોન લઈ જાય છે આ શું વાત છે.
એ બહ પ્રોબ્લેમ કહે છે મેં તો સાંભળ્યું છે કે એને, આપણે વોશરૂમમાં મોબાઈલ લઈ જઈ તો આપડા ગ્રહ ભારી થઈ જાય છે. એઈ આપને કેટલું નુકસાન કરે છે.
હા એ સાચી વાત છે એ તો મેં પણ ક્યાંક ફોનમાં સાંભળ્યું હતું.
કેટલું નુકસાન કરે છે આપને. ને મોબાઈલ આપે લઈને વોશરૂમમાં જઈ તો કેટલા નેગેટિવ વાઈબ્રેશન આપને મળે છે. છે.
હા એ પણી સાચી વાત છે.
સમજાવ કેમને કેમને આપે સમજાવી કે મોબાઈલ ના જુઓ.
એજ તો આજકાલ તો બધા મોબાઈલ ના એડિકશન થઈ ગયા છે, નાના નાના છોકરાઓ પણ મોબાઈલ જોવે છે.
એને મોબાઈલ ના દઈ તો એ રડવા માંડી જાય છે.
હા આજકાલ ના મા બાપો એ હવે ખાલી છોકરાઓની આદત પાડી દીધી છે, કે રોય્યું તો ફોન આપી દો, કઈ માનતું નથી તો ફોન આપી દો, કઈ કામ નથી કરતું તો ફોન આપી દો, આ શું કઈ વાત છે.
અને છોરા ભી જીદ કરવામાં માંગે બી ગયા છે.
પણ મા બાપને પણ મા બાપ ને થોડો ક કંટ્રોલ હોવું જોઈએ, કે ફોન નથી આપવો તો નથી આપવું કેટલા મા બાપ ફોન નથી પણ આપતા એમના છોકરાને બુક્સ વાંચવા આપે છે.
અને આજકાલના છોરા ને ક્રેઝ થઈ ગયો હોય મોબાઈલનો.
હા એ એકદમ સાચી વાત છે, લોકોને હવે એવું છે મોબાઈલ વા તો કે કઈ છે નહી આપડે, તો ટ્વેલ્થ પછી આપને મોબાઈલ એ બી માંડ મળ્યો હતો, અને આ લોકો તો હજુ ત્રીજા ચોથામાં છે ને મોબાઈલ મળી જાય છે આ લોકો
અરે મારા કાકાનો દીકરો હમણાં એની એક્ઝામને ખતમ થઈ છે, એ આખો દિવસ ટીવીમાં તારક મહેતા તારક મહેતા જેઠાલાલ જ જોવે છે બીજાને કાંય ટીવીમાં જોવા ના દે છે.
સાચી વાત અમુક છોકરાઓ બઉુ જ બગડી ગયા છે અને કઈક કહો, તો કઈક ઊંધા પગલા ભરે.
હા એ એને કઈ કે અમને ન્યૂઝ જોવા આપ તો ઈ રડવા માંડી જાય છે પગ પછાડે છે.
એજ હવે આજકાલના છોકરાઓને કંઈ જ નથી કહેવાતું મોબાઈલનો એડિકશન એટલો વધી રહ્યો છે.
ને હવે મોબાઈલથી કેમ કેમ દૂર કરવા?
એજ તો, અહીં અમારા અહં એક કેન્દ્ર છે જ્યાં જે લોકો મોબાઈલ એડિક્શન હોય ને એ લોકો ન મોબાઈલ એડિક્શન દૂર કરાવે, એના માટે અહીયા આખું સંસ્થા છે. હા.
અચ્છા એના ટીચર્સ બી મારા કાકાના દીકરાને ટીચર્સ બી વર્ડે કે તું મોબાાઈલનો યુઝ કમથી કમ કર. ઓછો યુઝ કર. મરીકેની વાત સાંભળ તોજ નથી.
હમ હમ અમારા અહિયાં પણ એક નાનો છોકરો છે, એના મમ્મી દરરોજ એને બૂમ પાડે કે, તું ફોન મૂકી દે ફોન મૂકી દે તું આ કામ કર તે કામ કર પણ છોકરો સાંભળતો જ નથી, પણ મને એમ થાય કે મા બાપે પેલા બગાડ્યો ત્યારે તો છોકરાનો નથી સાંભળતો ને.
સાચી વાત છે, આપે પેલા મોબાઈલ દઈને જ છોકરાઓને એને એને એપ્રિસિએટ કરી ને પછી એને આપે ના દઈ તો એ રવા રડવા માંડી જાય છે.
હા એજ તો પેલા મા બાપ બગાડે અને પછી કેસે છોકરાઓ માનતા નથી, તો કેવી રીતે માને છોકરાઓ તમે જ પેલા બગાડો છો, તો પછી
પછી છોરાની ગલતી કાઢે તો શું કામ છે.
એજ તો પેલા તમે મા બાપે છોકરાઓને શીખવાડો કે હા ફોન જો, કે આ કર તો પછી છોકરાઓ તો બગડવાના જ છે ને.
અરેને પેરેન્ટ્સને એને ટીવી જોવે છે તો ઈ એને મોબાઈલ આપે છે.
હ એજ તો. પેરેન્ટસ ને પેરેન્ટ્ ને જેમ છે ફોન આપી દો તો શાંતિ થી બેસી જાય, તો અમને અમારું કામ કરવા દે.
હ હવે આજના પેરેન્ટ્સને ટાઈમ જ નથી મળતું એના છોકરા વાને ટાઈમ કાઢવાનું. બધ્યારે બિઝી થઈ ગયા છે મોબાઈલમાં મોબાઈલમાં બિઝી થઈ ગયા છે પેરેન્ટસ બી.
હા તારી વાત એકદમ સાચી છે.
પછી છોકરાઓ એલોન થઈ ગયા છે.
હમ લેઝી ટાઈપ થઈ ગયા છે. છે બધા છોકરાઓ આજકાલના.
હા એટલે જ તો જીદ કર જીદ કરતા બી શીખી ગયા છે. છોટી છોટી નાની નાની વાતોમાં જ સીદ કરે છે.
હમ, મારા તો ચશ્મા આવયા ત્યારથી મેં ફોન જોવાનો તો મૂકી જ દીધો છે એકદમ.
સાચું છે સાચું છે, હું તો મારા નાના ભાઈને બી કહીશ કે તું એને મોબાઈલ ના જોઉ.
હા એજ તો આપડે આપણા ભાઈ બહેનને તો શીખવાડીયએ, કે તમે ફોન ઓછા જોવો.
મોબાાઈલેને એડવાન્ટ્ટજ઼ તો હૈ મગર ડિસએડવાન્ટટેજ ભી હૈ.
હા એ તો તારી વાત એકદમ સાચી છે, પણ શું કરીએ લોકો જે હોય એની રીતે મનમાની કરે, આપણા કેવાથી તો કોઈ સુધરવાનું છે નહી.
અરે ઈ બધે ગેમ્સ રમે, ગેમ્સમાં ટેમ્પલ રન ટેમ્પલ રનમાં એટલા કોન્સન્ટ્રેશન એનું વધી જાય છે. કે આપે બોલાવી નથી. તોભી આપ વાત સુનતા નથી.
હમ એજ તો, ચલો આપડે તો હવે કોઈ માનવાનું છે નહી આપડે વાત કરીને કરવાનું શું છે ચલો.
હા સારું છે સારું.
હા હા ચાલ બાાય આપડે મળીએે પછી.